હલો.
હલો આવે છે અવાજ તમને.
હા તમને આવે છે મારો અવાજ.
હ આવે છે.
તો ટોપ તો કેવું છે તમે પહેલાં તો તબિયત પાણી કેવી છે?
બસ મ સારી છે તમારે.
હા સારી છે જમી લીધું તમે.
હા જમી લીધું તમે.
હા મેં પણ જમી લીધું.
કેવું છે તમે બાજુ વરસાદ પાણી ને એવું?
હા આજે તો કશું વરસાદ નથી. નથી કાલે બઉ હતો તો મીન્સ કે કાલ કંન્ટિન્યુ હો હતો આજે કસો નહીં વરસાદ.
હમ હમ.
તમારી બાજુ?
હા અમારી બાજુ પણ એવું છે પણ અમારે મતલબ કે સી તી જે કેવાય ત્યાં આગળ મતલબ કે બહુ પાણી છે બધાના ઘરમાં પાણી આવી કાર બઘી ડુબી ગઈ છે પછી હાલ તો હવે સ્કૂલોમાં. પણ રજા આપી દીધી બે ત્રણ દિવસ માટે.
બરાબર
એલર્ટ આપ્યું છે હમણાં તો
હલો
હલો
હા બોલો તમારો હું
હ હ બોલો એ એમ તો એલર્ટ આપ્યું છે હમણાં તો
હા એલર્ટ આપ્યું તું કાલે તમારા માં હોય એ બલું તું બેલું ભા શું કેવાાઈ વાઇબ્રેટ થયો ફોન તમારો પણ
હ અમારે પણ થયો તો
બરાબર બોલો તો પછ
તો ખાઈ લીધું તમે
હા જમી લીધું.
શો જયમા તમે
અમે આજે બાકડા ભાત રોટલી દઈની ડુંગી
બરાબર તું વે ક્યા ના બાકા તુવર ના ને
હા હા તુવેરનાં
હા મેં તો આજે જઈમી જ દાળ ભભરી દાળ ભાત સાક રોટલી બકરી પાપડ ને સલાડ
હમમ બરાબર આવા ચોમાસામાં પાપડ ફાવે એમ હવાય ના જાય
એટલે પાપડ નઈ પાપડી આવે ને તે
અ હા હ
એટલે શે કે તરત જ ખાઈ લઈ તો વાંધો ના આવે
હમ હમ બરાબર ત ત વાટાણ માટે નાસ્તા ને એ બધું હોય એ બધું હવાઈ જાય મમરા જાય તેવું જ
હાચી વાત છે બધું નાસ તા ને એવું તો હોય જાય આપથી રખાય પે ફીટ ડબ્બામાં રાખેને તો થાય
હા હા સાચી વાત છે.
તો તમારું કીપેડ ફોન અને ટચ વાળા ફોન વિશે હું કેવું છે.
અ કીપેડ ફોનમાં તો જુઓ ને આપડે જોવા જઈએ તો પેલા તો એવું થતું હતું કે આપડે બતનને એવું દબાવીએ તો મતલબ કે એમાં કેટલી અમુકવાર લાગે અને પછી તો જ તે દારે મોબાઈલના જે બટન હોય છે તે પણ ઘસાઈ જાય છે. અને પછી અંદર જતા રેય ને એવું બધું જયારે કીપેડ ફોનમાં આપરે ટાઈપિંગ પણ ફટફટ કરી શકીએ છેએ. અ પછી સાદા ફોનમાં આપડે મતલબ કે જે હતું કે એના વાળું બટન વાળા તો એની અંદર આપરે બધું ગુજરાતી ને બ ટ્રાન્સલેટ કરવા માટે બઉ વાર લાગે. જયારે અત્યારે કીપેડ આપડે ફોનમાં જોઈએ. તો ગુજરાતી ટ્રાન્સફર હોય કે ઇંગ્લિશ હોય સંસ્કૃત હોય કોઈ પણ ભાષામાં આપડે બધું ટાઈપિંગ કરી જ શકીએ છે ભલે આપણને આવડે કે ના આવડે ઇંગ્લિશ બોલયે તો ઓટોમેટિક આપે પાસે ગુજરાતી લખાઈને આવી જાય. તો બંનેમાં બહુ ફરક છે જોવા જઈએ તો હાલ આપડે જે કે બોર્ડ છે એ સારું છે કે એમાં આપડે બહુ સમસ્યા નહીં હતી બધી.
બરાબર
હ તમારા માટે
મારા માટેતે તો સાચી વાત છે તમારી કે કીપેડ ફોન ના પણ યુઝર શું કેવાય અ ઉપયોગ અલગ હતા અને આનાય અલગ છે એમ કે આપણે તો કેટલી એડવાન્સ રીતે વાપરી શકીએ કે ટચ સ્ક્રીનમાં આપણી સાથે કે ને પછી ફોન વિડીયો કોલ ને એવું થઈ શકે જયારે એ ફોનમાં એવું નતું થત એ ફોનમાં ખાલી ફોન આવ જાય મેસેજ થ તમે સર કેલ્ક્યુલેટર એ બધું વાપરાતું સ્્રીન ના લાગતી પણ એ પ્રમાણે આપણે વૈજ્ઞાનિક બહુે શું કેહેવાય બહુ ડેવલપ કર્યું છે એમ પણને સિસ્ટમને પણ
હમ હમ બરાબર છે સાચી વાત
હા
તો આગળ ટબિક કવ કે તમે કહો
હા મેં બોલું કે જો આપડે બારકને સ્વતંત્ર રાખવા જોઈએ કે પછી લોકોને બંધણ માં રાખવા જોઈએ એમ.
હા તો એના વિશે જો પેલા તો સ્વતંત્ર રાખે તો એ વાંધો ના આવે પણ એમાં થોડાક એટલું બધું પણ સ્વતંત્રતા ના આપી દેવી જોઈએ કે એનાથી પછી બાળક બગડી જાય એમ
હહ
એટલે કેહેવાય ને કે બધી જ છૂટ આપી દઈએ તો પછી કાક્ષના બાળક બગડી પણ જાય એટલે થોડાક અંશે એને અ શું કેવાય બાઉન્ડ્રીસ કેહેવાય ને કે આટલી બાઉન્ડ્રી હોય એને ક્રોસ નહી કરવાનું તો ચાલી રહેે એમ કે્યા અમુક અમુક નિયમ બનાઈ રાખવાના કે આગળ તમારે નહી કરવાનું આટલા ટાઈમે ઘેરાઈ જવાનું ને આવ તેવું
બરાબર એમ તો જો કેવા જઈએ તો આપડે અ મતલબ કે પાંચ થી બાર વર્ષ ના છે એ સમયમિયાન એ લોકો ને આપણેે એકદમ બંદર ના સ્ટક વક એમાં રાખીએ કે આ રીતનું જ કામ કરવાનું છે સિયહ કોઈ કામ કરવાનું નહી એવું બધુ જેમ જેમ એ લોકો મોટા થાય છે જેમ કરીને પછી લોકોની તીન થી વીસ ની ઉંમર છે. થોડી ટાઈમે એ લોકોને સ્વતંત્ર મુૂકવા જોઈએ કે જેથી કરીને હવે તમે બધું કરી શકો છો પણ એમાં પછી એટલી બધી છૂટ નહી કે તમે મતલબ કે કોઈ ન માનો ના એમ તો કેવાય છે ને કે નાનો છોડ જ્યારે હોય જેટલો આપડે વારીએ એટલો થાય તો જે આ એની ઉંમર છે કે આપડણે પાંચ થી લઈને આપણે એની અગિયાર વર્ષની ઉંમર જોઈએ છે અગયાર બાર તો ત્યાં સુધી આપડે લોકોને જેવા સંસ્કાર આપીશું જેવું સિંચન કરીશું એવું એ લોકો થશે જેમ કહીને આપડે કહીશું કે આ રસ્તો નાવા ના તો એ લોકો સાચો રસ્તો અપનાયને બધું કરશે તો છોડ પણ એવું જ એ જ્યાં સુધી આપણેને વાડીએ છીએ ત્યાં સુધી વળે છે પણ જયારે પછી ઠર બની જાય છે ત્યારે પછી એને કઈ અસર નથી થતી તો એજ રીતના બાળકને પણ આપડણે એ રીતનું ક્યારે છૂટ આપી ક્યારે બંધરમાં રાખવું એ રાખીએ તો કમ્પ્લીટ થાય મતલબ કે
હમ તો તને વોટ્સઅપ પધાર વાપરવા ગહ કે ઇન્સ્ટાગ્રામ તમને જો બે માટેથી એક જ એપ વાપરવા મળે તો તમે કઈ એપ વાપર વૂ પાસ
હું વટ્સઅપ પાપાનું વધારે પસંદ કરીશ
હા બોલો તો કેમ
અ કારણ કે જો હવે જોવા જઈએ છીએ તો વોટ્સઅપમાં પણ બધું બહુ જનરેટ બધું થઈ ગયું છે જેમ નવી ન્યૂઝ નવું જાણવું હોય તો ન્યૂઝ માટે નહી પણ હવે આપણે એમાં ફોલો કરી શકીએ પછી આવું્યુઝને લઈને અમુક હોય છે. મતલબ કે બધા આપણા ફ્રેન્ડ ને બધા સાથે વાત એમાં કરી શકે છે. વિડીયો કોલ પણ પણ નિના હથે વાત કરી શકે છે. ઇન્માં આપ ર જ જોઈ શકીએ ફન્ સાથે પણ વાત કરી શકીએી પણ. આપડણે નવી ન્યૂઝ જાણવી હોય તાત્કાલિક ને તાત્કાલિક તો એ બધી આપને વટપમાં બધી મળી જાય છે. ને વોટ્સઅપમાં બધી રીતનું મતલ કે અલગ અલગ અકાઉન્ટ છે. તે ભણવાને થી લઈને તો આપણે એને પણ ફોલો કરીને ભણવાની બધી અપડેટ મળી જાય છે. બધું તો પેલું. ગેરકાનૂન મતલબ કે વધારે વાપરવુંય કર તો આ વાપરે તેમાંથી આપ ટાઈમ ન બી બચત થાય. અને બધુંને રીલ્સમાં તો રીલ્સ કો કરતા કરતા આપણને ખરાબ વિચારોને. અલગ અલગ વિચારો આવ્યા કરે જારે વોટસઅપથી કઈ ના થાય.
હમ તો તમારી બેઠા જ છે મારું એવુંજ. કેવું છે કે મને વોટસઅપ વધારવું વધારે પસંદ વાપરવું વધારે પસંદ થશે એમ. કેમ કે કેવાય ને કે આપડા. ટીનેજર્સ હોય હમણા અથવા તો પચીસ છવ્વીસ વર્ષમાં વધારે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય. હવે જે ઘરેડા લોકો હોય એમનો કોન્ટેક્ટ આપડે રાખવો હોય તો બધાનાં વોટ્સઅપમાં તો. કેું કે નંબર આપડ રાખીએમ વોટ્સઅપ નંબર વાપરતા હોય એટલે વોટ્સઅપ આ આવી જાય. પણ ઇન્સ્ટાગ્રામમાંવું ન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મોકલવી પડે પાછી એક્સેપ્ટ કરે તો એક્સેપ્ટ થાયનેછ. પાછું એ હોય ને. ઇન્સ્ટાગ્રામમાં તો કેવું કે અમુક વસ્તુ નવા લોકો નાઈ આવડે આપડ. તીને જણા આવડી જાય પણ વોટ્સએપ તો ખાલી એમ ઈઝી પ્લેટફોર્મ છે કે આપણને સમજવા. પછી આપડણે ભણવું હોય તો એ ગ્રુપ બનાવીને ભણી શકીએ હલો.
હા હા. હા બોલો.
આજ તમને અવાજ.
હા આવે છે આવે છે.
હા તો કેવું કે આપડ ગ્રુપ. બનાવીને ભણી પણ શકે આપણા મિત્રો તો જ મિત્રો હોય તેમની સાથે પણ. ગ્રુપ બનાવીને વિડીયો કોલ કરી શકી એમાં કેવું કે ઇન્સ્ટાગ્રામ કરતા વોટ્સએપમાં. સ્મૂથ રે એમ વિડીિયો કોલ કરવામાં પછી એમાં પેમેન્ટ પણ થઈ શકે છે. પછી ડોક્યુમેન્ટ મોકલી શકીએ હા બધુંજ થઈ શકે છે આપણે જે. હા એમાં. ચેનલો પણ આવી કે કોમેડી આવે કોમેડી તમારે હસવા વાળ જોતી પછી ન્યૂઝ વાળ હો જોવાત હોય. પછી સ્ટેટસ પણ એમાં મૂકવા હેલા છે ઇન્સ્ટાગ્રામ કરતા જ્યાં ઘરે. વહેલા આવડી જને અમા તો નવા નવા ફીચર હોય કે મ્યુઝિક પણ મુકઈ. સ્ટેટસ પર મુકાય એડિટીંગ હોું થાય એમ.
પછી ફિલ્ટર પણ બદલી શકીએ છીએ પછી આપડે કોઈ વ્યક્તિને ક્રોપ મતલબ કે. ઓટોમેટિક કરીને બધું કરવું હોય તો બધું એમાં થઈ જાય છે. જોવા જઈએ તો વોટસઅપ બધી રીતના હવે સારું થઈ ગયું છે બધું.
હા કેવું કે પેલામાં બધાના સ્પેસિફિક. ના આપણને કોન્ટેક્ટ મળી જાય એમ બધા વાપરતા હોય નેપ. તા પણ વોટ્સઅપ તો મોસ્ટોપ બધા વાપરતાજ હોય.
હા હવે તો જો ને હમા પણ આપડે કોન્ટેક્ટમાં પણ કોઈ એને મેન્શન ક સ્ટોરી કરવી. તો આપડણે એમાં મેન્સૂન પણ કરી શકીએ છે તો. મતલબ કે બધી જે હિસામાં છે એના કરતા વધારે આપણનેપમાં મળે છે.
હા તમારી વાત સાચી છે કે બધું જ થઈ શકે છે વોટ્સઅપમાં પણ પણ. ખાલી રીલ્સ નહીં આવતી હો વોટ્સપમાં તે હો ધીમે ધીમે તો કદાચ એ લોકો અપડેટ મારે તો આ આવી જાય.
પણ એમાં એવું છે કે જો કદાચ આપડે રલ્સને એવું જોવુંજ હોય. કદાચ તો જેવી રીલ્સ કોમેડી જોવી તો કોમેડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાનું મતલબ કે. ફોલો ક દેવાનું. પછી એના તો એ બધી ન્યુઝ પછી આપણે એમાં જઈને એ લોકો આપણને વિડીયોને બધું મો કલે છે તો પછી વિડીયો જોઈને પણ આપ એટલે પ છી બહુ વાંધો ના આવે એમ તો ચાલી જાય એમ તો બધા સ્ટોરીઓ મૂકતા હોય તો સ્ટોરમાં
બનવાનું હોય કશો તમે કયું પક્ષી બનવાનું પસંદ કરશો?
હમ પક્ષી બનવાનું હોય તો. એમ તો મોર બનવાનું ગમશે.
હમ કારણ?
કારણ કે એના મસ્ત પાંખ છે પ છી એનો કલર પણ જે છે તે મસ્ત છે, એ ઉડી પણ શકે છે. અને મતલબ કે સારું મતલબ કે એને જોઈને બધા કોઈ એ વ્યક્તિ એવું નહી કે એને મો ર‌ ના ગમતો બધાને જ મોર ગમે તો મને મોર ગમવું ગમે.
સાચી વાત છે કેમ?
હા કઈને ચાલુ રાખો ને તમે બોલતા રહો.
હા. તો મને તો છે ને હેટે બાજ બનવાનું વધારે પસંદ છે કારણ કે બાજ એક તો સૌથી ઊં ચે ઉડી શકે છે. પછી એની આંખો કેવું કેહેવાય કે બાજની આંખો એટલે નીચે પણ કઈ ચાલતું હોય તો એ કેટલી બધી ઉંચાઈ થી પણ નીચે જ જોઈ શકે છે ને એનો શિકાર આસાની થી કરી શકે એના પંજા બો મજબૂત હોય છે જેનાથી એક મતલબ કે સાપ ને જો બાજ વચ્ચે લડાય થાય તો મોસ્ટ ઓફ જીત તો હોય બાજ જ.
હમ હમ
કારણ કે બાજની આંખો અને એની પક કડ બો મજબૂત હોય છે એટલે મને ગીત અ બાજ બનવું વધારે પસંદ પડશે.
બરાબર સાચી વાત છે તો છે જ વળી તમે કીધું એ પ્રમાણે
ને એ સૌથી વધારે પક્ષીમાં સૌથી ઊંચું ઉડી શકે તે બાજ છે એટલે મારે સૌથી ઊંચું ઉડવું છે.
હમ હમ બાજ તો એ વાત તો સાચી. અ મને પણ એવું છે એટલે મને તો ગમે એમ તો બધા જ પક્ષીઓ ગમે પણ મોર આકર્ષિત થાય એટલે માટે ગમે વધારે.
હમ એ વાત તો હાચી જ તમારી એ તો બધાની પસંદ અલગ અલગ હોય શું કો?
તમને જમવાનું શું બનાવતા આવડે છે?
મને જમવામાં છે ને મેં રોટલી આવડે છે એકદમ ફુલકા રોટલી બને મારાથી પછી ચા બને, પછી મેગી, બને પછી, પાસ્તા બને. પછી ખીચડી બને પછી શાક પણ આવડે છે બસ ને હા બસ આટલું આવડે છે મને તમારે શું શું આવડે? ને મને એક પુલાવ આવડે છે વેજીટેબલ પુલાવ
તમને શું શું આવડે છે? હલો